હલો જય શ્રી કૃષ્ણ
શી કૃષ્ણ
કેમ કેમ છો તમે.
હલોો
હલો
હલો જય શ્રી કૃષ્ણભાઈ
જય શ્રી ક્રિષ્ણ કેમ છોમે
એકદમ મજામાં તમે કેમ છો બધા ઘરના સારા તો છે ને
હા એકદમ સારા છે અમારે તો તમે જાણી કે હણાં તો ગરમી પણ ખુબ વધી રહી છે અને થોડા ઘરમાં અમુક અમારા જે પરિવાર ના સદસ્ય છે જેક બીમાર પડી રહ્યા છે કારણ કે એ લોકો ટાપમાં કામ કરવા જવાથી એ લોકોને જે માથું પણ દુખાવો થાય છે અને બહુ ઠકાન જેવું લાગે છે. તમારા ગામડામાં કેવું છે ગરમીનું પ્રમાણ
હા અમારા ગામડામાં પણ ખુબ જ વધારે ગરમી વધી ગઈ છે જેથી કરીને હમણાં તો કામ પણ એટલું પૂરતું થઈ રહ્યું નથી કારણ કે પેલા જે શિયાળામાં કામ થતું હતું એટલું કામ ઉનાળામાં થતું જ નથી કારણ કે સવારે વહેલા જઈને દસ વાગે એટલ તો ઘર આવી પડે. કારણ કે દસ વાગ્યા પછી ગરમીનું પ્રમાણ એટલું બધું વધી જતું હોય છે ને કે સખત વધી જતું હોય છે અને બહાર રવાથી આપણે જે બીમાર પડી જઈએ છીએ અને આપણને જ વધારે તકલીફ થાય છે જેથી કરીને આપણે વધારે કામ પણ નથી કરી શકતા અને બહાર નું પણ ખતરાટી ખાલી નથી એવું લાગે છે એથી કરીનેને કામ બહુ ઓછું થાય છે આજકાલ તો
હા તમારી વાત બરાબર છે અને આપડે બી હમણા તો આપડ તો વેકેશન પડી રહ્યું છે એટલે કોલેજ આપડે કરતા હતા પેલા હવે તો આપડ વેકેશન પડી ગયું છે અને હવે પૂર થવા પણ માંડ્યું છે અને વેકેશનમાં હું તો હમને જે આપડે કોમર્સના જે રિલેટેડ બધું આપડે કરવા પડે છે કોમ્યટ જાણો છ કે ટેલી અને ટ્રિપલ સી કરવું ખૂબ જરૂરી છે. આપણે ટેલીનું જો વધારે જ્ઞાન હોય તો પછી આપણે આમ આમાં કોઈ પણ કંપનીમાં જઈએ તો આપણને સૌ પ્રથમ આપવું છે ટેલી અમે કરેલું છે, કોમ્પ્યુટર ખૂબ મહત્ત્વનું બની જાય છે. જેથી કરીને હમણાં તો હું આજ મહિનામાં એટલે કે આ જે વેકેશન પડ્યું છે તેમાં મેં આ કોમ્પ્યુટરમાં એટલે કે જે શીખવા ગયો એટલે કે મારા દે નજીક એવ શહેર છે ત્યાં મેં ટેલી અને ટપલસી શીખ્યું અને મારો કાલેજ એવો કોસ્ટ પટી ગયો છે. અને તે મને સારું એ આવડ્યું છે અને કોઈ પણ કંપનીમાં હું નોકરી કરવા જોઈ તો મને સરળતાથી મને આવડી જશ શે. શું તમે આ ટેલી નો અહ જે તમ-તમે ટેલી કરેલું છે આ વેકેશનમાં કઈ?
હા ભાઈ અમે પણ એમણે વેકેશનમાં આ બધો લાભટો અમે પણ લીધો જ છે કારણ કે સમયનો સદઉપયોગ કરવો જ જોઈએ અને આપડા આ બધા કોર્સને બધું કરેલા હોય તો આપણે કોઈ પણ જગ્યાએ એ સારી નોકરી લાગી શકશે એવું મને પણ આશા છે. કારણ કે આજકાલમાં શું કે ગરમી ખૂબ જ વધી ગઈસ તે અને બાર કોઈ પણ જગ્યે કામ કર શકતા ને આ બધા કોર્ષ કરેલા હશે તો આપણને ચાલી જશે અને આપણે એવ ગરમીમાં કે કામ ન કરવું પડે કારણ કે હવે ગમીમાં કામ કરવાને સખત ખતરાટી ખાલી નથી અને આપણે જોઈએ છે તો હમણાં મજૂરની કમી પણ ખૂબ જ વધારે એવી થઈ ગઈ છે. કારણ કે મજૂર આજકાલમાં મળતા જ નથી અને લોકો શું કે મજૂર આવે છે તે પણ બપોર પછી કામ કરતા નથી અને બપોર પછી ડાયરેક પાંચ વાગ્યા પછીને એમાં કામ કરવા આવે છે કારણ કે એમાં શું હોય છે કે બપોરે કોઈથી હમણાં કામ થ તું નથી એટલી બધી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અને બહાર તો નીકળાતું જ નથી જો આપે બપોરના સમયે જો કેઠે પણ જવું હોય તો આપણે પેલા તો સનસ્ક્રીમ લગાવવી જોઈએ અને આપણે એક એવું ન જેમકે કોઈ પણ એવું કપડું મોડે બાંધી લેવું જેથી કરીને સૂરજની કિરણ ડાયરેક્ટ આપડા પર ના પડે. કારણ કે એવું કરવાથી જ આપણે ગરમીથી બચી શકીશું.
હા તમારી વાય એકદમ સાચી છે કારણ કે હ ગામડામાં પેલા જે રહેતી ગરમી તેના કરતાં તો ખૂબ વધી ગઈ છે, જેના કારણે તમે જાણો છો કે હમણાં પણ એટલું ગરમીનું પ્રમાણ વધે જેના કારણે આપણને બહાર જવા નીકળતું નથી અને ગરમીના લીધે આપણે ઘરે જ બે હમણા તો ગામના લોકો તમે જાણો છો કે બપોરે પણ એવું કામ નથી કરતા કારણ કે બ પોરે એટલી બધી ગરમી રહે છે જેના કારણે એ લોકોને શરીર પર ખૂબ વધારે અસર પડે છે, જેના કારણે હું તો મારા ગ જે ઘરના સદેશ છે એ મે તો બપરે કામ કર ના પણ છું કારણ કે બપોરમાં એટલી બધી ગરમી વધે છે જેના કારણે એ લોકોના શરીર પર ખૂબ મોટા પ્રમાણમાં અસર કરે છે અને ઠકાન પણ ખૂબ એટ મહેસૂસ થાય છે અને પછી એ લોકોને ચક્કર પણ આવે છે અને મારા ગામડામાં એવું જ કિસ્સો પણ થયેલો એટલે કે એ લોકો એક ડાડી માં એટલે કે બપોરે કામ કરતી હતીને અચાનક ચક્કર આવી ગયા જેના કારણે એ લોકોને ખૂબ ચક્કર આવેલા હતા ને જેના કારણે ખૂબ આવું ગરમીમાં બહાર નીકળવું ખૂબ મુશ્કેલ જ છે. કારણ કે પહેલા કરતા તો હમણાંની ગરમી ખૂબ વધી રહી છે જેના કારણે તમે જાણો છો કે મોટું પ્રમાણ તો તમે જાણો છો પ્રદુષણ ખૂબ વધવાથી આજ ગરમી તો વધવાની જ છે, કારણ કે આજના આધુનિક યુગમાં તમે જાણો છો કે પ્રદુષણનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જેના કારણે આપણે પ્રદુષણ અટકાવવું ખૂબ જરૂર છે બરાબર ને એ તો?
હા ભાઈ તમારી વાત એકદમ બરાબર છે જો આપણે આ પ્રદુષણ ન અટકાવીશું ને તો ગરમી ખુબ જ વધારે થઈ જવાની છે અને જો આપણે રસ્તા બનાવવા માટે જે ઝડવા કાપી લાકિયે છીએ રસ્તામાં આવતા તો એ ઝડવાને આપણે કાપવું ના જોઈએ, અને હમણાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા જે મોટા મોટા દેશો છે જેમ કે ચાઈના અને અમેરિકા એવા બધા જે પ્રસિદ્ધ દેશો છે એ બધા દેશો શું કરે છે કે મતલબમાં જે પણ રસ્તા વચ્ચે જાળવાને બધા આવે છે તો તેઓ તેને કાપતા નથી અને તેને શું કરે છે કે જળ માંથી જ ઉખાડી કાઢે છે અને જંગલમાં ત્યાં રોપી દે છે તેથી કરીને તે નથી અનેને કાપીને જે ઈન્કમ થવાની હોય તેના જગ્યાએ તે લોકો શું કરશે ફાયદો બચાવવામાં આવે છે જેથી કરીને અ એવું કી લોકો ખુબ જાગૃત થયા છે અને આ ઝાડવાનું એ બધું કાપવામાં ખુબ જ ઓછા થયા છે. જેથી કરીને આપણે એવું બધી વાત શીખવી જોઈએ. આપણા દેશમાં પણ એવું બધું લાવવું જોઈએ કે જેથી કરીને આપણા દેશમાં ખુબ જ ઓછા કપાઈ ઝાડવા અને આપણા દેશમાં પણ ખૂબ જ ઓછું એવું પ્રદૂષણ જોવા મળે, કારણ કે જો આપણે પ્રદૂષણ વિશે હમણાંથી જાગૃત ન થશું ને તો આગળ થતાં આપણને ખૂબ જ વધારે તકલીફ થવાની છે કેમ કે આ પ્રદુષણના કારણે જે અ ધરતી ઉપર જે ઓઝોન લેયર આવેલી છે તે ઓઝોન લેયરમાં એવા ખુબ જ વધારે કાણા પડી જ્યાં પડી ગયા હોવાથી છે અને હવે સૂરજનીકરણ ડાયરેક્ટ આપણા સ્કીિન પર ડાયરેક્ટ પડતી હોવાથી આપણને ખૂબ જ એવું જલન મહેસૂસ થાય છે જો આપણે એવી રીતના જ પ્રદુષણ વધારતા રશું તો તેમાં ખુબ જ વધારે એવા કાણા પડી જવાના છે અને સુરજની ડાયરેક્ટ કિરણ આપણા પર પડશે ને, તો આપણને ખુબ જ વધારે એવી જલન એવો અનુભવ થશે અને જો ઓઝોન લેયર સારી હશે તો ઓઝોન લેયરમાંથી પસાર થવાથી સુરજની કિરણ એકદમ પેસરાઈ જાય સે અને જેથી કરીને આપણને ખુબ જ એવું ઓસી ગરમી લાગે સે અને યોગ્ય પ્રમાણમાં આપણને સૂર્યપ્રકાશ પણ મળી રહે સે. જેથી કરીને ઓઝોન લેયરને બચાવા માટે આપણે પહેલા તો આપણે પ્રદુષણ અટકાવવું પડશે.
હા, તમારી વાત એકદમ સાચી છે. કારણ કે પ્રદૂષણ ખુબ જરૂર છે. કારણ કે તમે જાણો જ છો કે આપળે ગામડામાં પણ આવા ગામડા નજીક એવા ઘણા બધૂ ઉદ્યોગ આવી ગ્યા છે. જેના કારણે હવે ગામડામાં પણ એટલી બધી હવા પણ એટલી સારી નથી આવતી અને એના કારણે જે પણ એટલે કે જે ઉદ્યોગમાંથી નીકળે ધુમાડો. જેના કારણે ગામડામાં પણ દુર્ગંધ ફેલાય છે અને જેના કારણે ગામડાના લોકો ખૂબ બીમાર પડે છે. આથી કરીને આય અમે પણ અમારા ગામના નજીક એ ઉ દ્યોગ આવેલું હતું અને તેમને કીધું કે આવી દુર્ગંધ જેવી હવા હોય તો તમે એક જા યોગ્ય ખ્યાલ કરો અને તે કચરો પણ નીકળે તો યોગ્ય ની કાલ કરો કારણ કે એ લોકો જે પણ કચરો નિકાલ કરતા તે અમારા ગામડામાં જ ફેંકતા એટલે કે એ એવી જગ્યાએ નાખતા અને જેના કારણે તે પાણીમાં પણ ભેર્સ થતું. એટલે કે જે તળાવો છે, નદીઓ છે તેમાં એ લોકો પાણીમાં નાખતા હતા બારા ગંદકી એટલે કોઈ પણ કચરા ન નિકાલ. જેના કારણે અમારા ગામડાના લોકોને ખૂબ અસર પડે છે. કારણ કે, ગામડાના લોકો વધારે પાણીનો ઉપયોગ એ જ નદીમાંથી, પા તળાવઓમાંથી એ લોકો ઉપયોગ કરે છે, નહેરો છે. તેમાંથી જ ઉપયોગ કરતા હતા અને એ લોકો ખેતીમાં પણ એ જ પાણીનો ઉપયોગ કરે છે અને પીવા લાયકમાં તો તમે જાણો છો કે એટલે બોર કરેલો છે. પરંતુ હવે એ તો એ જ છે કે પણ આવા જે ઉદ્યોગ આવે છે. જેના કારણે આપણે ગામડાને ખુબ અસર પડે છે અને અમારા ગામડા ન લોકો આ ઉદ્યોગના કારણે ખૂબ બીમ બીમાર પણ પડેલા હતા અને એમને પણ અમે અરજી કરેલી કે તમે યોગ્ય કચરો નિકાલ કરો અને વ્યવસ્થિત એ ઉદ્યોગોનો. એટલે બધી જે પણ સાવચેતી તેનો ઉપયોગ કરો. કારણ કે, પ્રદુષણના કારણે તમે જાણો જ છો કે આટલી બધી ગરમી વધી રહી છે અને આજકાલના આધુનિક યુગમાં તો ખુબ જ વધી રહી છે અને શહેરોમાં પણ ખૂબ વધારે લાગે છે અને મારા જે કાકા ભાઈ છે તે પણ શહેરમાં રે છે અને લ એ લોકને પણ ફોન કરીને પૂછ્યું તો એ લોક બાજુ પણ ખૂબ વધારે ગરમી થઈ રહી છે અને આપણા બાજુ તો જીક સારું પણ છે. પરંતુ, શહેરોમાં આપણે જઈએ તો શહેરોમાં તો ઊભી પણ નથી રહવાતું કારણ કે એટલી બધી ગરમી છે. જેના કારણે આપણે ઘરે જ બેસીએ તો સારું જ છે અને પાણીનો પ્રમાણ પણ તમે જાણો છો ગરમી આવે તો પાણીનો પ્રમાણ પણ ખૂબ ઘટી જાય છે. કારણ કે, એટલી ગરમી ના કારણે પાણી સુકાઈ જાય છે. શું તમારા ગામડામાં પાણીનું પ્રમાણ વધારે જ છે કે પછી અગાઉ ગરમી આવાથી સુકાઈ જાય છે?
અમારા ગામમાં પણ ખુબ જ એવુ ગરમીનું પ્રમાણ ઓછું સે અને આ ગરમીનું પ્રમાણ ખુબ જ વધારે છે જેથી કરીને આ બધું પાણીને બધું સુકાઈ જતું હોય સે. એટલે તેના માટે અમે શું કર્યું સે કે પહેલા તો અમે ખુબ જ પાણીનો એવો ઓસો ઉપયોગ કરીએ સે. જેમ કે અમે પાણી પીયા માટે અને જો એમ કે આપળે ગાડી ધોવી હોઈ અને કોઈ પણ એવી વસ્તુ કામ કરવું હોય તો તે માટે અમે ખૂબ જ એવું ઓસુ પાણી યુઝ કરીએ સે અને અમે ગાડી ને, વાહન ને એવું બધું ધોવા માટે પણ ખાલી અમે અ અઠવાડિયા અઠવા મહિનામાં એક જ વાર ધોઈએ સે, પાણીનો બચાવ કરવા માટે. કારણ કે, આ પળે પાણીનો બચાવ કરવો જ જોએ અને પાણી એ આપળા માટે ખૂબ જ એવી જરૂરી વસ્તુ સે. જો પાણી ની હશે તો આપણે જીવતા રહી શકીશું નહીં. જો ખાવાનું એક દિવસ ની હશે તો ચાલી જશે પરંતુ પાણી જો એક દિવસ ન હશે ને તો આપણને જરા પણ ચાલવાનું નથી. જેથી કરીને આપણે પાણી તો ખૂબ જ એવું બચાવવું જ જોઈએ અને જો ગરમીના કારણે પાણી ખુબ જ એવું વધારે સુકાઈ જતું હોય સે. જેથી કરીને આપણે એના માટે કેટલાક એવા પગલા લેવા જોઈએ કે ત્યાં મતલબમાં કઈ એવું બનાવવું જોઈએ કે તેને પર છાયા રહે અને પાણી મતલબમાં બચી રહે. જેથી કરીને આપણે પણ પાણીનો ઉપયોગ સારી રીતે કરી શકીએ અને જે પણ જી જીવ લોકો હોય જેમકે આ બીજા બધા પ્રાણીઓ હોય તો તે બધો પણ તેનો ઉપયોગ સારી રીતે કરી શકેએ જેથી કરીને આપણે પણ સારી રીતે પાણીનો ઉપયોગ કરી શકીએ અને પ્રાણીઓ પણ સારી રીતે પાણીનો ઉપયોગ કરી શકે એ માટે આપણે પાણી નો બચાવ કરવો જ જોઈએ.
હા કારણ કે પાણીથી પાણી એ જીવન છે કારણ કે પાણી વિના કંઈ ચાલી જ ન શકે એટલે પાણીનો આપણે જેટલો જેટલો આપણે એટલે કે સદઉપયોગ કરીએ તો આપડા માટે સારું છે ને દુરુપયોગ કરવો જોઈએ ને એટલે કે આપણને જેટલું જરૂર પાણીની હોય તેટલું જ આપડે ઉપયોગ કરવો જોઈએ ને વધારે પડતું ઉપયોગ ન કરવો જોઈએ એટલે કે પાણીનો એટલે ગંડો ઇસ્તેમાલ કે પછી એનો દુરુપયોગ નહી કરવો જોઈએ કારણ કે પાણી વિના કશું ચાલી શકે નહીં અને તમે જાણો છો કે પાણી તો અમુક શહેરો માટે મળતું પણ નથી અને આપડા ગામડા માટે એટલું સારું છે કે આપડા ગામડામાં થોડું ગુણ મળી રહે છે અને આપણા જે ગામડા બધા લોકો તો અમ જાણીએ છી કે બોર કરી રહ્યા છે ને હમણા તો બોરમાં પણ કરે પાણી પણ નથી નીકળતું કારણ કે પાણી ન સ્ર એટલું બધું નીચે જઈ રહ્યું છે જેના કારણે આપણને પાણી પણ આગળ જતા મળવાનું ખબ મુશ્કેલ જ છે સારું મળી આપણે કોઈ વાર બીજી વાર
હા ભાઈ ચાલો મળી.